મિત્ર હું સારો સું. બોલોન તમે.
શું કરો છો મિત્ર?
હું કંઈ નથી કરતો. બેસીને બેસી રહ્યો છું મિત્રો.
હા મિત્ર. સા તબિયત પાણી કેવી છે મિત્ર?
મિત્ર તબિયત પાની તો સારી જ છે.
હા મિત્ર. ઘરે બધા સારા છે?
હા મિત્ર, ઘરે બધા સારા જ છે.
અહ તમારા બાજુ વાતાવરણ કેવું છે મિત્ર?
વાતાવરણ તો સારું જ છે મિત્ર. બોલો ને.
આજે મિત્રો આપણે એક વિષય પર ચર્ચા કરીએ.
હા બ
હા. જે-જે વિષય છે કે ટ્રાફિક અને શહેરની સમસ્યાઓ.
મિત્ર તમે જાણો જ છો કે ટ્રાફિક અને શહેરની સમસ્યાઓ આજના સમયમાં શહેરોની વસ્તી ઝડપથી વધી રહી છે.
હા.
જેના કારણે લોકોન લોકો રોજગાર, શિક્ષણ અને સુવિધા માટે શહેરોમાં રહેવા આવે છે. તેના કારણે શહેરોમાં અન્ય અન્ય ઘણી સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. આ સમસ્યામાં સામાન્ય લોકો ઉપર સામાન્ય લોકોના જીવન પર અસર છે. શહેરોના વાહનો સતત સંખ્યામાં વધારો થયો સે. સ અને રસ્તાઓ પર કાર, બસ, ટ્રક, બાઈક, ઓટોરિક્ષાઓની ભીડ સતત રહે છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામની સમસ્યાઓ વધુ જોવા મળે છે. વધુ જોવા મળે છે. તેથી ટ્રાફિક જામના કારણે લોકો કિંમતી સમય બગાડે છે. અને ઈંધણ પણ ઘણુ યુઝ થઈ જાય છે. ટ્રાફિક ક્યારેક ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી અકસ્માનો અકસ્માતો પણ થાય છે. બરાબર ને મિત્ર?
હા બરાબર મિત્ર.
શહેરોની બીજી મોટી સમસ્યા પ્રદુષણ છે. વાહન માંથી નીકળતો ધુમાડો હવાનો પ્રદુષણ કરે છે. જે ટ્રાફિક ના કારણે તો ઘનું જ થાય છે. વધુમાં-વધુમાં અવાજ-અવાજના કારણે ધ્વનિ પ્રદુષણ પણ ટ્રાફિક દરમિયાન ઘણું ઘણુ જ થાય છે. આ ઉપરાંત કચરાનો યોગ્ય નિકાલ ન કરવાથી ગંદકી પણ ગંદકી તથા રોગચાલો પણ ફેલાઈ શકે છે. અને વધી વસ વધતી વસ્તીના કારણે પાણી, વીજળી, રહેઠાણ અને પાર્કિંગ જેવી સમસ્યાઓ ઘણી ઉપયોગ ઉપયોગ થાય છે જે જે શહેરની સમસ્યાઓમાં ખાસ કરીને આ સમસ્યાઓ આવે છે જેમાં વરસાદ વર સાદ દરમિયાન પાણી ભરાઈ જવું અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બે ચાર બે ત્રણ દિવસ સુધી એકદમ રોડ જામ થઈ જાય છે વગેરે ગટર ઉભરાય આવે છે એવી સમસ્યાઓ શહેરમાં ખાસ કરીને થતી હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઘણી થઈ શકે છે મિત્ર બરાબરને મિત્ર?
હા બરાબર મિત્ર.
વસ્તી વસ્તી વધારાને કારણે પાણી, વિજળી, રહેઠાણ તથા પાર્કિંગ અને અન્ય સુવિધાઓ સુવિધાઓ પૂરી કરી શકાતી નથી. તેમાં જેમાં ઘણા વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. મિત્ર બરાબરને મિત્ર? સમસ્યા આ સમસ્યા ઉકેલ ઉકેલ માટે ના દરેક નાગરિકે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ અને કરવું જોઈએ અને આપણે જાણીએ છીએ કે મિત્ર ત્યાં શકય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ બરાબર ને મિત્ર?
હા મિત્ર તમે કય બરાબર જ છે મિત્ર. હું પણ થોડુ જણાવું તમને
જણાવો.
તો મિત્ર આજના આધુનિક યુગમાં શહેરો ઝડપથી વિકાસ થઈ રહ્યા છે મિત્ર રોજગાર શિક્ષણ અને સારી સુવિધાઓના કારણે લોકો શહેરમાં વસવાટ કરવાય છે મિત્ર તેના પરિણામે વ સ્તી અને વાહનોની સંખ્યામાં સતત વધી રહી છે મિત્રો એના કારણે અન્ય અને અન અન્ય અને શહેરી સમસ્યા ઉભી થઈ રહી છે. જેમ કે ટ્રાફિકની સમસ્યા સૌથી મુખ્ય કારણ છે વાહન અને વધતી સમ સાંકડા અને સક્ષમ તાઓ ટ્રાફિકના નિયમો ન પાલન ન કરવું. ગેરકાયદેસર પાર્કિંગ જાહેર પરિવહનનો ઓછો ઉપયોગ અને ર સ્તા પર દબાણ આયોજન એ બી તમને ખ્યાલ જ હશે મિત્ર તમે તમે મને સમજાતા હશો ને મિત્ર અમના ટ્રાફિકની સમસ્યાની અસરો એક બે તમને કહું મિત્રો તો ટ્રાફિક જામને કારણે સમયનો બગાડ થાય છે, ઈંધણનો વધુ વપરાશ થાય છે, વાયુ પ્રદુષ ણ અને ધ્વનિ પ્રદૂષણ વધે છે મિત્ર અકસ્માતોની સંખ્યા વધી શકે છે. વિદ્યાર્થીઓ કર્મચારીં મુશ્કેલી પડે છે મિત્ર
હ મિત્ર તમે જે વાત કહી તે એકદમ બરાબર છે. આ એક ગંભીર સમસ્યા છે. ટ્રાફિક સાથે શહેરમાં પ્રદુષણની સમસ્યા પણ ગંભીર બની છે. વાહનો માંથી નીકળતો ધુમાડો તથા હવાના પ્રદુષણમાં ને સતત હોર્ન વગાડવાથી અશાંતિ શહેરમાં અશાંતિ ફેલાય છે. જે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખૂબ જ અસર કરે છે. વૃક્ષોની સંખ્યા ઘટવાથી પર્યાવરણનું સંતુલન પણ બગડ્યું છે શહેરમાં. શહેરોમાં વધતી વસ્તીના કારણે રહેઠાણ પાણી. તથા વીજળી પાર્કિંગ જેવી સમસ્યાઓ ઘણી ઘણી જ ઘણીજ કઠિન બની છે ઘણા વિસ્તારોમાં પાણીની અછત ઘણી પડે છે તેથી નગરપાલિકા દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અને શહેરમાં પ્રદુષણને લઈને ઘણી ઘણી એવી ઘણી એવી વાતો છે, અને સાચું પણ છે. ઘણી પ્રદૂ પ્રદૂષણ ઘણું થાય છે. અને શહેરમાં કચરા ન યોગ્ય નિકાલ તથા ગંદકી ન ફેલાય તથા મચ્છર અને અન્ય જીવાતના કારણે રોગો ફેલાવાની શક્યતા ઘણી વધારે છે આ સમસ્યાને ઉકેલ લાવવા માટે સર કાર અને નાગરિકો બંને જવાબદારી પૂર્વક કામ લેવું જરૂરી લેવું અને કરવું જરૂરી છે બરાબરને મિત્ર હા અને સરકારે સરકારે સારા અને પહોળા રસ્તાઓ બનાવવા ફ્લાય ઓવર અને અંડરપાસનું નિર્માણ તથા જાહેર પરિવહનની સુવિધાઓનું વધારો કરવો જોઈએ ટ્રાફિક અને સિગ્નલ સીસીટીવી અને આધુનિક વ્યવસ્થાઓ અસરકારક ઉપયોગ કરવો જોઈએ જેથી જેથી જેથી ટ્રાફિક નું થોડું ઓછું ટ્રાફિક ઓછું થઈ જાય બરાબર ને મિત્રો
હા બરાબર મિત્રો.
હ અને ટ્રાફિક ના નિયમો ન કડક નિમ નિયમો નું પાલન કરવું જોઈ અને નિયમ તોડનાર છે તમે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ટ્રાફિક ના નિયમોનું પાલન પાલન બરાબર રીતે થાય અને ટ્રાફિક ટ્રાફિક જામ ઓછું થઈ શકે જેથી સૌ સૌ કોઈ ન ટાઈમ બચે અને સૌ કોઈ ટ્રાફિકમાં ફસાય ન જાય બરાબર ને મિત્ર.
હા બરાબર મિત્ર તમે બરાબર કેતા છો.
મિત્ર અને અને આપણે જાણીય છીએ કે મિત્ર નાગરિકોએ પોતાની ફરજ સમજીને સમજવી જોઈએ ટ્રાફિક ના નિયમો તમામ નિયમ નું પાલન કરવું જોઈએ. હેલ્મેટ સીટ બેલ્ટ નો ઉપયોગ કરવો જોઈએ અને ઘણા લોકો દારૂ વાહન ચલાવે તેવું ન કરવું જોઈએ તેવું અને અન અનઆવશ્યક હોર્ન ન વગાડવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન કાર પુલિંગ સાયકલ નો ઉપયોગ કરવો જોઈએ સ્વચ્છતા જાળવી જોઈએ અને કચરો કચરો અમુક લોકો કારમાં ખાય કારમાંથી ખાઈને બાઈ ખાઈને જ્યાં ત્યાં નાખી દેય છે જે તેવું ન કરવું જોઈએ કચરો પોતાની પાસે રાખીને ઘરે જઈને અથવા કોઈ જાહેર કચરા પેટી ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને શહેરનું સંતુલન અને સ્વચ્છતા જળવાય રે બરાબર મિત્ર અને બીજું બીજું કહીશ કે મિત્ર આપણે ઘણા એવા જગ્યાએ ઘણા એવા જગ્યાએ આ આ જગ્યાએ આપણે કરીએ છીએ તે બરાબર રીતે શહેરના આ સમસ્યા ન ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ આપ મળી ને બરાબર
હા મ તમે કહો છો મને પણ થોડા ઉકેલ મને ખબર છે તો જનાવીશ
મેં ઉકેલ કો હું તો ટ્રાફિકના નિયમન કડક પાલન કરવું જોઈએ જાહેર પરિવહન નો વધુ ઉપયોગ જોઈએ કાર પુલિંગ અને સાયકલનો ઉપયોગ કરવો જોઈએ ગેરકાયદેસર પાર્કિંગ પણ બંધ કરવું જોઈએ મિત્ર રસ્તાનું વિતરણ અને યોગ્ય આયોજન કરવું જોઈએ વધુ વૃક્ષો પણ વારવા જોઈએ કચરો યોગ્ય જગ્યાએ નાખવો અને શહેરને સ્વચ્છ રાખવું જોઈએ દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ મિત્રો આપણે છે કહેવત પણ છે એ વિચાર પણ જ એવો છે તે હું તો જણાવું કે નિયમોનું પાલન કરો ટ્રાફિકને સરળ બનાવો અને સહને સુંદર બનાવો એવું ઘણું બધું છે એ તો તમને ખ્યાલ જ છે મિત્ર
હા મિત્ર અને બીજું જણાવીશ કે મિત્ર આપણે જાણીએ છીએ કે ઘણા એવા નાગરિકો પોતાની ફરજો બજાવતા નથી તેઓને આપણે કડક સજાઓ અથવા નિયમ દંડ ફટકારીને આપણે નિયમ લાગુ કરીને આપણે કરી શકીએ છીએ જેમાં સરકારનો પણ સહકાર જોઈ અને કહી શકાય કે મિત્ર આપણે આપણે ઘણા એવા ઘણા એવા ટ્રાફિક તથા શહેરોની સમસ્યાઓને, શહેરોની બી સમસ્યા જેમ કે ટ્રાફિક અને રસ્તા થોડા પહોળા કરીને ફૂટપાથ બનાવીને જે ગાય બે રસ્તામાં આવી જતા હોય છે જેમને અલગથી આપણે રસ્તા પર આવી ન કે તે તેવું આપણે બંદોબસ્ત કરવું જોઈએ અને અંતમાં એટલું જ કહીશ કે કહિશ કે મિત્ર શહેરમાં યોગ્ય સમયમાં આજના સમયમાં આ શહેરની સમસ્યાઓ ગંભીર છે, ટ્રાફિક અને શહેરની બીજી સમસ્યાઓ પરંતુ યોગ્ય આયોજન અને આધુનિક સુવિધાઓ અને નાગરિક નાગરિકોની જાગૃતિ દ્વારા શક્ય ઉકેલ છે. અંતે આટલું જ કહિશ મિત્ર તમારો મને કિંમતી સમય આપવા માટે ખુબ ખુબ આભાર મિત્ર થેન્ થેન્કયુ યુ